કરા.
કોઈ નઈ આ તો પાવાગઢ ફરવા આવ્યો.
પાવા ઘડીયા?
હમ.
મને ના લઈ જાય પાવાઘઢ.
હવે ઇકો ગાડી ફુલ થઈ ગઈ તો હેડો નેક્સ્ટ ટાઈમ તમે ગોઠવ જો. હમ્મ, કોણ અમે રાત્રે નેકડા થા
કોન કોન જા? વિસાલ એણે
હું, વિશાલ, અપૂલ, ઘણો પછી સંતામાન છોકરો સૂરો
સુરાને લઈ ગયા?
હુંવા.
મને ખ્યાલ કે તું હે તો દાન.
તમે મેહાણા જતા હતા એટલે મેં જાવા ધીદું પણ ગાડી ફૂલ થઇ ગઈ ભાઈ.
તો અમે કાલ રજાજ હતી કા એ તો તમે મેં કીધું હતું રજામા લઈ ને આઈ ગોત.
મેં તો પણ તમે કો માર ડીજિટ સાહેબ એટલે મેં તમને ના કીધું ભાઈ.
એવું, પાવાગઢ કેટલે પોહોચ્યાં?
પાવાગઢ પહોંચી ગયા રાત્રને ગયા નવ વાગે
તો તો હવારે મેં પોચી ગયા હે ને?
જમીને નીકળેલા હતા હવારે પોચી ગીયા.
એવુ કેટલા ચડ્યા? ઉપર ચડી ગયા? લિફ્ટમાં ગયા તા?
લિફ્ટમાં બેઠો તો.
એવું છે.
આ દર્શન બરશન કઈ બેઠા કોનો
હવે આપડે ગોઠવો એક દાળો પરેશભાઈ બધાને લઈ જઈએ.
હઓ બડો બેસી ગયા બધા બેજિયા કરો.
પ્રતિકભાઈ એને બધા ઉઠાઈ ગયું. આપડે એક દિવસ ગોઠવો ને તો પ્રતિકભાઈ ને ઊઠીએ પરેશભાઈને સુરેશભાઈ.
હમ્મ અને ઠંડુ વાતાવરણ એવું મસ્ત મજા જ બાકી.
ધુંમ્મસ બુમ્મસ આ કે નહી?
ધુમ્મસ તો બો ધુમ્મસ વાતાવરણ વરસાદ મતલબ આપણા બાજુ તો વરસાદ ત્યાં આગ નથી આ બાજુ તો વરસાદ ની આગાહી પાહી. અને ચારે બાજુ તમે જો પર્વત ભાગી કોઈ પહાડ છે, યાર
આમ ફો ફોટા બટા પાડી વિડીયો બનાવજો વાયરલ થઇ જાય.
કરીને આયા દર્શન બો ગરદી પણ હ કલાક દોઢ કલાક ઉભા હતા, નંબર લાગી ગયો દર્શન કરવા.
ફેમસ થઈ જાઓ, જુઓ તમે
હમ્મ. હવે નીચે ઉતરીને, નીચે ઉતરતા તો વીસ મીનિટ લાગે વધારે ની પણ લિફ્ટમાં વીસ મનિટ લાગે.
વીસ મિનિટમાં પહોંચાડી દેય એમ.
હા, ખાલી વિશ મિનિટમાં પોહચાડી
પગથિયાં વ ચડ્યા હો તો સાચવતા
પગત્યા પલ ચઢે થાકી ર તમારી હાચી વાત હ પણ લિપી ચડે હ.
હવ ચડી હવે ચડી હો તમે
હમ્મ. પગથિયાં તો .
હા.
કેટલા પગથિયાં થિયા, મને ત યાદ નહી બદુ
એ એનું તો યાદ નહી, ગિરનારનું યાદ નવ હજાર નવસો નવાણું, એક લાખ ખાલી
નવ હજાર નવસો નવાણું પગથિયાં ગિરનાર, એમ?
હમ્મ.
પછી તો એની પરિક્રમા કરવા જવાય. એમાં ચોમાસામાં જવા ને તો અત્યારે જ એવી મજા એ આવે એ સાઈડ ફરવાની. હા
તો આપડે જઈએ એક દળ ગોઠવું તો આપડે નવરાજ
પણ કિન્ના કલો બનાવો બનેને ખબર હમણાને વચ્ચે
હો પંખી આલટાલીી દું પેલો છોકરું ઉઠાઈ ગયુંછી
હમ્મ અને બીજું આપડે રાત્રે કો પલા સુદામ ચોકડી સુદ સાહેબ ચોકડી કો મર્ર થઈ ગયું
ઓ ક વાત તો આપડી જ સુરા જોડે
હાઈ પલું ઇન્સ્ટાગ્રામ વિડીયો તો ખબર પડ્યો ત
હ વટલમાં હોટલમાં કોકતી
પેલી એ હોટલમાં ક એટી નાઇન ક ક હોટ હા એમાં વથી છોકરી મરી ગઈમ
વાત તો આપડી હોને ટિકિટ બિકિટ બુકિંગ કરાવારું કે વાત કોટા લ હાલ હોઈ જવાને હં
હા એટલે જને એમને એન્ટ્રીની પાડ હાતે જવાનું
હમ વાત તો આપડી જ હવે અતાર આમ હવે વાતો હવે ફેલા હ બધા
કોઈ ને આ બસ અમે લીપમાં બેસી જવા
આજે તુ પાહુ
આ જ થીયું
હમ્મ.
હા લીપમાં બેઠા ગહ મે.
હ ઇ ઈ ઉતરવા
હન્યા છે ઉતવા માટે ચાર જણના બેહાડે કોઇ એક દબામ
દર્શન બર્સન કેવા છે
દર્શન કમપ્લીટ થઈ માતાજીના
ચાલો
એમને કો વા લિપમાં બેઠા હો એક ડબામાં ચારમાં બેઠા એક ત્રણ બેઠા સાત
એવું છેને
હમ એક નું ભાડું પંદરસો ભર્યું છ ગાડી
તો વાર્તા રિવરફ્રન્ટ બી પતાવ્યું
રિવરફ્રન્ટ તો અ વચ્ચે ડાકોર ને બધું ફરવાનું સે.
તો તો ટાઈમ ના વધે રિવર ફ્રન્ટ માં
હમ અને યાર આ ડબ્બામાં લીપમાં બેઠા કો હોય આમ જંગલમાં પહાડ માં એ તો તમ લાગમ વનસ્પતિ
હા.
અલગ પ્રકારના
બધા બધી પ્રકારના
પેલા લાલ માથાડા વાંદરા ખબર ચીપનજી
મોકળા
હા હા એવા બધા આપડા તો આ સાઈડ તો એવા નઈ આપણા તો પેલા
હમ્મ.
આ તો માણસો ની જોડે જોડે આવ હો
હમ્મ.
આજુબાજુ જ પડતો હોય માણસની
હમ્મ.
અને ઉતરીને જમવા જવું હો ભૂખે લાગી હે
ઉપર ના નાસ્તો કરલે કોય
ઉપર તો નાસ્તો કરે ને તો ભૂખ તો લાગે જ નહી હાર
તોય પણ નાસ્તામાં તો હું નાસ્તામાં તો હું
હા એટલે જ ને નાઈ ધોઈ ને ફેશ થઈ જાઓ.
હ.
પછી આરામ કરી રાત્રે પાછા નેકળશે તો ડાકોર બાજુ
ડાકોર ડાકોર હું કરવાનું આમ આપડું
ડાકોર કૃષ્ણ ભગવાન મંદિર હતું. ડાકોરના ઠાકોર કેને
હા બસતો.
અમે આ મિક્સ ડિઝાઇન કરીને
અને આમાં કેવું પહેલી આરતી દ્વારકામ થાય.
બીજી ડાકોર
બીજી ડાકોર થાય.
હમ.
બીજી શામળાજી થાય શામળાજી તમે જયા જયા લાવો.
જલા નહી વાપડેલું ખ કૃષ્ણ ભગવાન નું મંદિર. તમે ભ પેલા સો ભ બેેગુજ તો કોણલો.
એટલે ત્રણ મેને ત્રણ
એમાં હું આપા દાદા ચા કે એમ
ના સેલિંગ મા આવતા અમે સાબુ લીમડા સાબુ હતોને અન ધૂપની પ્રોડક્ટ ધૂપ કેને આપડો ધૂપ દશંગ ધૂપ ને બધ ધૂપની પ્રોડક્ટ હતી
હોવ અગરબત્તી વાલુ
અગરબત્તી નહી.
તાક.
પાવડર ટાઈપ માં તુંકરી પાવડર. હવન સામગ્રી હતું. હ ડબયુ ટાઈમ હ.
મુખવાસ.
હું ફસ રાજાણી નો હતો ને આપડે એ તો પાટણ માટે સેલિંગ કરી હતો બીજ ના કરી હતી.
હમ બીને તો ખબર ના હોય કોઈ લેય નહી પણ હુંકસ બો છો. ખાય વસ્તુ મુકવાસ ચો વસ્તી બહુ ખાય.
હા.
વસ્તી મુખવાશ બઉ તો ખાય.
રાજાણી નો મુખવા સિવા બહ મોઘો ભાવ પ્રખ્યાત ભાવ બઉ મોઘો એટલો.
મસ્તી ખાય નઈ ભાહી બઉ.
ખાય ને યાર તમે ન કલકત્તી પાન ખો ને તો વાર મજા આવે આવ.
એટલે કોક કોક ખાય આપડે જોવા છો ખાય ગમ.
તેમ.
હમ.
ચાણા દાવા બધું મુફત તો એ બહુ પ્રખ્યાત બ ભાઈ. જાર પેકિંગ આવતો લુઝ પેકિંગ આવતો. કિલો પાંચસો ગ્રામ પછીધો પોચ કિલો પેકિંગ આવે.
પાંચ કિલો દસ કિલો લેો તોય મળી રહેે.
હા દસ કિલો પેકિંગુઝ પેકિંગ
જેટલો લેવા એટલો મળી રેવ.
હા એ તો મળી જ આમાં કાલકપી પણન બનારસી પાન એ સો બસો ગ્રામ પચાસ ગ્રામ એવા ડબીઓ હતી.
એવું છે.
આ વખતે તમે દિવાળી પર મુવાસ કરો પણ કકલપતિ પણ
લેતા જો તને આપડે કિલો લેતા જો ને કિલો લેતા-
કલો ક ચારસો ને્યાશસી રૂપિયાનો કી લો.
હા તો હલી દાય પછી તો વધો ને એક કિલો લેતા જાવ ને
મંગાવો છો પાન. તો બનારસસી મંગાવવા છેતિને મંગાવો
ફાણો આવતો લહી લાવું તમે ત્યાર.
કલકતિ સારો આવે બનારસી ત્રાય ન એ બનારસી મંગાવ એ પણ કતિ જવો જ આવે.
હું એરો લેતા જાઓ.
એનું આઈસ્ક્રીમ પણ જોરદાર આવે. આ જાણે.
હમ.
હ રાધાણી તો ઘણી બધી પ્રોડક્ટ ઉપયોગ કર હતો. લિક્વિડ સ સાબુ સ.
હા અમે આ મિક્સ ડિઝન કરી હવાળમાં આયા જમીન હર
એવું.
હા. મિક્સ ડિઝાઇન આઈ હતી હા પેલાલામ ભ હતો કાલ આટાર કીયુપ ની મિકસ દાય.
એવું તો કાલ ખોલવા આવવું પડશે શ કશું સુરેશનગર તમારે બંને એવ
આળ સૂરન મેલો આયળદ મન કે..
સુરાનુ કો સુરાન કઈ દો.
હવ.
ચા.
હા સ્લમ ભરે તો કાલ એને સુરાને કરણે
શું કોહ?
સુરા એ કરણે કાલ સલામ ભર્યા હતો.
એવું તો કો લોચા હ
લોચા નહી કાલ કમ્પ્લીટ આ તોહ આજ ત્રીસ આવતો હતો ને એવો પેલો કમ્પ્લીટ આવ્યો બીજા બે ખોટા આવ્યા.
હા તો એ બી તો લોચા કરવા નું રે
હમ ખોટું કર્યું છે.
હા હા. તો તલલે કે ફોલા પડશે.
કામ કરો પછે સમય આય તમે તમે આવશો
અમારે તો કોહને અ મંગળવારે ફરીને સ્વીણાએ
મંગળવારે.
હા.
હોય. હમ.
મજા લઈને સીધો આ હું પણ
હમ.
મંગળવારે સીધા ફહ આવ છું પછી આપડા બધાને ગોઠવું આવું બાજુ ગ બરાબર નેક્સસ ટાઈમ
હા કઈ બાજુ.
હા આબુ માઉન્ટ બાજુ.
માઉન્ટ આબુ ગયા થા મતમાં લેબ માઈ
લેબમાં ઈજ હતા પણ એ વખત આપડે હતા ને તમે તો મારી પાસે ધલા ભાઈ તમે તો જોય હોય. હું જેવો લાગ્યો ને એ વારમર ગયા ત નહી
હમ. હા આપડે ગોઠવી હતા સુરા અને બુરા ન
નેક્સ્ટ ટાઈમ બધા ગોઠવી આપણે હ
હવ ગાડી લઈને તો આવ પેલા ને પેલ એલ પુન ચોટી આવે નહી.
હા એના પુને પ બ ફોર કડી લઇ.
હ એળ જદ ન ગ ય તો ઓમ તો.
હા એરોજ જતો કઈ પણ એનું ડ્રાઈવિંગ કોક પેલું બરાબર નહીં મારે ગાડી લેજત તા.
હમ.
ત્યારે બધાને ગાડી ને ટક્કર મારે હતી જં.
એવું હ.
હમ પણ પણ ડ્રાઈવર ચવું સાહીયાર લેબ માં
તા ના સુૂરો હ પહી લુવો લંગડો હ બીજ કા ઘણા બધા મને થોડુંક થોડુંક તો મને આવડે હ.
ના ભાઈ માઉન્ટ આબુ પણ ના ચલાવા
ઉપર ને હાઇવી પર આકીને
હા એ વા પણ ચાલો હ તો તો બધા વળાંક બઉ હોય તમે ના ચાલો.
હમ હું તો એટલો બધો આપડે લાયસન્સસ લાયસન્સ ક હ્ નહી
જેલા બે ચાલાહ.
હમ્મ.
તો આબુ પર તો અત્યારે મજા ભાઈ વરસાદ પડ તો વધાર મજા આઈ જાતા તા.
વરસાદ ચાલુ વરસાદ મજા હોય ને ઓર મજા આવે ફોટો બોટો
જલા તો બાબું
બહુ આજ લોડ નહી પડવા.
આપડે બધું વાપરી કે વરસાદ પડતો તો મજા આવી જાય.
પવન માં ભાવ વધી ગઈ.
હા લા કે વાદલા આપ ટચ કરીને જતો હોય કે.
હમ્મ, વાદળ આમ ફરતા હોય આપડે એવું લાગે.
હા હા કહું છું આ એમ.
હમ્મ.
તમે વિજયા ના કે ભઈ કે લૂ.
એ વિડીયો મે એમ કરે ને જેલા તો નઈ.
વીડિયો ને ટેક્સ જોએ લો બધા એમ.
હમ્મ!